હલો.
હલો.
હા, કેમ છો?
મજામાં, તમે કેમ છો?
બસ કઈ ની મજામાં, તબિયત ને બધું બરાબર ને?
હા, તમારે બરાબર છે ને તબિયત?
હા, કઈ નહી આતો વિચાતી હતી કે. સવારના જે વહેલાના વહેલા ઉઠનારા લોકો છે. કે મોડી રાત સુધી જાગનારા લોકો છે તો આ બને એવા તફાવત.. શું છે? અને કયું આપણા માટે સારું રે.
હા, આમ આપણે સમાજમાં.. બે પ્રકારની દૈનિક જીવનશૈલી જોવા મળે છે. કેટલાક લોકો સૂર્યોદય પહેલા ઉઠી જાય છે. તેઓ સવારની શાંતિમાં પોતાનું કામ શરૂ કરે છે પરુ.. બીજી તરફ કેટલાક લોકો રાત્રે મોડી સુધી.. મોડે સુધી સક્રિય રહે છે તેઓ રાત્રે શાંતિથી અભ્યાસ.. કામ કે અન્ય પ્રવૃત્તિઓ કરવાનું પસંદ કરે છે. અને સવારે મોડું ઉઠે છે અહી એવું.. પણ થાય કે વહેલા ઉઠવું ખરેખર શ્રેષ્ઠ છે કે મોડી રાત સુધી જાગું?
હા, એ તો તમે ઘણી સાચી વાત કીધી અને.. આ દુનિયામાં દરેક વ્યક્તિની જીવનશૈલી એમ અલગ અલગ હોય છે. કેટલાક લોકો આમ સવારે પાંચ કે છ વાગે ઉઠી ને.. પોતાના દિવસની દિનચર્યા ની શરૂઆત કરતા હોય છે. જયારે કેટલાક લોકો છે એ મોડી રાત સુધી જાગતા હોય છે અને સવારે.. મોડા ઉઠતા હોય છે ને આજના સમયમાં.. અભ્યાસ નોકરી ટેકનોલોજી અને સોશિયલ મીડિયા ના કારણે.. ઘણા લોકોની આમ જીવનશૈલી છે એ ઘણી બદલાઈ ગઈ છે. અને આપડે કહીએ તો કે જે લોકો આમ વહેલા સુઈને સવારે વહેલા ઉઠે છે. અને દિવસની શરુઆત શાંતિ થી કરે છે. તેઓ સવારના વહેલા ઉઠનારા કહેવાય. તેઓ સામાન્ય રીતે નિયમિત જીવન જીવવાનું પસંદ કરતા હોય છે. ત્યારે અમુક લોકો જોવો તો કે કેટલાક લોકો રાત્રે.. વધારે સક્રિય હોતા હોય છે તેઓ અભ્યાસ કામ અથવા સર્જનાત્મક પ્રવૃત્તિઓ છે.. મોડી રાત સુધી જાગીને કરતા હોય છે. અને સવારે મોડા ઉઠતા હોય છે. તો કેટલાક લોકોની શારીરિક જીવન જૈવિક ઘડિયાળ છે. એ પણ આવી હોય શકતી હોય છે.
હા, અને વહેલી સવારમાં વાતાવરણ શાંત હોય છે. આસપાસનો અવાજ ઓછો હોય છે વ્યક્તિ પોતાના.. દિવસ નું આયોજન કરી શકે છે. અને અભ્યાસ અથવા અન્ય કામ માટે શાંતિપૂર્ણ સમય મળી શક કે છે પરંતુ માત્ર વહેલા ઉઠવું પૂરતું નથી. જો કોઈ વ્યક્તિ રાત્રે મ ખૂબ મોડે સૂ સૂઈને ઊંઘનો સમય ઓછો કરે, અને પછી સવારે વહેલા ઉઠે તો તે સારી ટેવ ન કહેવાય. અને કેટલાક લોકો સ્વાભાવિક રીતે સાંજ અને રાત્રિના સમયે વધુ શક સક્રિય અનુભવતા હોય છે તેઓ રાત્રે અભ્યાસ, વાંચન, સર્જનાત્મક કામ પ્રોજેક્ટ અને અન્ય પ્રવૃત્તિઓ કર, કરવાનું પસંદ કરે છે. પરંતુ મોડી રાત સુધી જાગવાથી જો ઊંઘનો સમય ઓછો થાય. અથવા બીજા દિવસની કામગીરી અસરગ્રસ્ત થાય. તો તે સમસ્યા બની શકે છે.
હા એ તો સાચી વાત કીધી. અને સવારે વહેલા ઉઠવાના આપણે કહીએ તો ફાયદા પણ છે. સવારે તમે વાતાવરણ જુઓ, એકદમ શાંત ભર્યું હોય છે અને તાજગી ભર્યું હોય છે. મન આપડું છે એકાગ્ર રહેતું હોય છે. અને દિવસ માટે સકારાત્મક ઉર્જા પણ મળી રહેતી હોય છે. અને વહેલા સવાર વહેલા ઉઠનારા લોકો, અમે નિયમિત કસરત યોગ અને ધ્યાન માટે પોતાનો સમય આમ કાઢી શકે શકતા હોય છે એના લીધે શું આપણું શારીરિક, અને માનસિક સ્વાસ્થ્ય છે એ ઘણું સારું રહેતું હોય છે. અને સવારે મગજ છે એ વધુ તાજું હોય છે. તેથી વિદ્યાર્થીઓ માટે, અભ્યાસ અને અન્ય લોકો માટે આમ મહત્વના કામ કરવા પણ સરળ બની જ જતા હોય છે. અને વહેલા ઉઠવાથી શું કે આપડો દિવસ આપડ દિવસ છે એ લાંબો લાગે છે અને વધુ, કામ સમયસર આપણેે પૂર્ણ પણ કરી શકીએ છીએ.
હા પરંતુ વહેલા ઉઠવાની કેટલીક મર્યાદાઓ પણ હોય છે. વહેલા ઊઠવું હંમેશા સારું જ હોય તેવું નથી. જો વ્યકિત રાત્રે મોડે સુધી જાગે, પૂરતી ઊંઘ ન લે અને સવારે જબરજસ્તી ઉઠે, તો દિવસ દરમિયાન થાક અને ઊંઘ ઊંઘ અનુભવાઈ શકે છે. તેથી વહેલાં ઉઠવું કરતાં પૂરતી ઊંઘ સાથે યોગ્ય સમયે ઉઠવું, વધુ મહત્વનું છે, અને મોડી રાત સુધી જાગ ગનારા લોકોને કેટલાક ફાયદા થતા હોય છે. રાત્રે શાંતિ અનુભવાય છે કેટલાક લોકોને રાત્રે, આસપાસ શાંતિ હોવાથી અભ્યાસ અથવા સર્જનાત્મક, કામ કરવું સરળ લાગે છે અને, દરેક વ્યક્તિની આંતરિક સમય પ્રમાણ સમયે, પ્રણાલી એક સરખી નથી કેટલાક લોકો સવારે વધુ સક્રિય હોય છે જ્યારે કેટલાક, સાંજના સમયે સક્રિય, અનુભવતા હોય છે કેટલાક લોકોને રાત્રે શાં શાંતિ માં લખવું વાંચવું, અથવા સર્જનાત્મક પ્રવૃત્તિ કરવું ગમે છે. પરંતુ આ ત્યારે જ યોગ્ય છે જ્યારે ઊંઘ પૂરતી મળે અને બીજા દિવસની જવાબદારીઓ અસરગ્રસ્ત ન થાય.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. પણ તમે જુવો તો આપડે સવારે વહેલા ઉઠીએ. તો એના અમુક પડકાર પણ છે કે આપડે સવારે વેલા ઉઠવા માટે આપડે વે સુવી જેવું પણ આપણા માટે જરૂરી છે જો આપડે આપણને પૂરતી ઊંઘ ના મળે, તો આપડા મનમ થાક અ આપણને એમ થાક લાગી શકે છે. અને રાત્રી પાળીમાં કામ કરનારા લોકો માટે. આ રીત અ શક્ય ન હોય.
હા અને મોડી રાત સુધી જાગનારા લોકોને પણ કેટલાક, નુક્સાન થતા હોય છે. મોડું સૂવાથી ઘણીવાર ઊંઘનો સમય ઓછો થઈ શકે છે. ખાસ કરીને જો બીજા દિવસે વહેલા ઉઠવાનું હોય ત્યારે. પૂરતી ઊંઘ શરીર અને મગજ બંને માટે જરૂરી છે. અને રાત્રે મોડું સૂઈને વહેલા ઉઠવું પડે. તો સવારે ઊંઘ, થાક, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અનુભવાઈ શકે.
અને જો, ક્તી સતત મું મોડું ઉઠે તો કોલેજ, શાળા, નોકરી અથવા અન્ય જવાબદારીઓના સમય સાથે તાલમેલ બેસાડવો મ મુકેલ બની શકે છે.
હા એ તો તમે સાચી વાત કીધી. અને આમ જોઈએ તો કે વિદ્યાર્થીઓ માટે કઈ જીવનશૈલી વધારે સારી. તો કે મોટા ભાગના વિદ્યાર્થીઓ છે. એ માટે આમ વહેલા ઉઠીને અભ્યાસ કરવાનું વધુ ફાયદાકારક માનવામાં આવતું હોય છે. કારણ કે સવારે મન છે એ શાંત, અને તાજું હોય છે પરંતુ જો કોઈ વિદ્યાર્થી આમ રાત્રે સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકે અને પૂરતી ઊંઘ લેતો હોય. તો તે પણ આમ સફળ થઈ શકે છે. અને સફળતામાં વહેલા ઉઠવાથી મળતી નથી પરંતુ સફળતા માટે આપડે મહેનત. નિયમિતતા અને સમયનું યોગ્ય આયોજન છે. એ પણ ઘણું જરૂરી છે. જો કોઈ વ્યક્તિ આમ મોડી રાત સુધી કામ કરે છે પરંતુ પૂરતી ઊંઘ લઈને પોતાની જ વાબદારીઓ સારી રીતે નિભાવે છે તો તે પણ એ વક્તિ પણ સફળ થઈ શકે છે. અને સૌથી મહત્વની બાબત તો એ છે કે વ્યક્તિને પૂરતી અને ગુણવત્તાયુક્ત ઊંઘ મળવી જોઈએ. ઊંઘની અછતથી છે ને આપડી યાદશક્તિ, ધ્યાન, સ્વાસ્થ્ય અને કાર્યક્ષમતા પર નકારાત્મક અસર પડી શકે છ.
હા અને વિદ્યાર્થીઓ માટે સૌથી મહત્ત્વની બાબત ઊંઘ જ છે જો વિદ્યાર્થી સવારે વધુ સારી રીતે અભ્યાસ કરી શકે તો સવારનો સમય ઉપ ઉપયોગી બને છે. અને જો કોઈ વિદ્યાર્થી સાંજે બધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકે તો તે સમયે અ તો તે સમયે અભ્યાસ કરી શકે છે પરંતુ રાતે મોડે સુધી જાગીને ઊંઘનો સમય ઘટાડવો ન જોઈએ અને આજના સમય સમયમાં મોડી રાત સુધી જાગવાનું એક મોટું કારણ મોબાાઈલ પણ બની શકે છે. ઘણા લોકો સોશલ મીડિયા વિડીિયો ચેટિંગ ગેમિંગ મનોરંજનમાં પસાર સમય કરતા હોય છે. આથી એવું થાય કે શું આપ આપણે ખરેખર રાત્રે કામ કરી રહ્યા છીએ કે માત્ર મોબાઈલમાં સમયે પસાર કરી રહ્યા છીએ.
હા તો તમે ઘણી સારી અ સારું કીધું સારું કીધું. પણ સંતુલિત જીવનશૈલી રાખવી પણ આપણા માટે જરૂરી છે. આપણે સારી જીવનશૈલી માટે દરરોજ નિયમિત રીતે સુવું અને ઉઠવું જોઈએ. સાત થી નવ કલાકની જેટલી પૂરતી ઊંઘ લેવી જોઈએ. સુતા પેલા મોબાઈલ નો ઉપયોગ આપડે ઓછો કરવો જોઈએ. અને નિયમિત કસરત અને સંતુલિત આહાર રાખવો એ પણ જરૂરી છે. અને સાથે સાથે સમય નું યોગ્ય આયોજન પણ આપણે કરવું જોઈએ. આજના યુવાનો તો કેવું ઘણી વાર સોશિયલ મીડિયા ગેમિંગ અથવા વેબસિરીઝ ના કારણે મોડી રાત સુધી જાગતા હોય છે જો મોડી રાત સુધી જાગવાનું માત્ર સમય બ ગાડવા માટે જ હોય તો તે ઘણી નુકસાનકારક બા બાબત કહેવાય. અને ખરાબ બાબત પણ કેહેવાય. પરંતુ જો કોઈ જરુરીયાત અભ્યાસ કામ અથવા સર્જનાત્મક કાર્ય માટે જાગો જાગો અને પુરતી ઉંઘ લે તો તે તો આમ અલગ બાબત છે. અને મહત્વની બાબત એ નથી કે તમે સવારે ઉઠો છો કે રાત એ જાગો છો. મહત્વનું તો એ છે કે તમે પૂરતી ઉંઘ લો છો સ્વસ્થ રહો છો. અને તમારા સમય છે તો એ સમયનો તમે યોગ્ય રીતે ઉપયોગ કરો છો. સવારે આમ વેલા ઉઠનારા લોકો કે રાત્રે મોડી સુધી જાગનારા લોકો આ બંનેની જીવન શૈલીમાં સારી અને પડકારજનક બંને બાબતો છે. મોટા ભાગના લોકો છે એ માટે આમ વહેલા ઉઠવાની ટેવ સ્વાસ્થ્ય અને સમયના આયોજન માટે લાભદાયક છે. પરંતુ દરેક વ્યક્તિની જરૂરિયાત અને શરીરની કાર્ય પ્રણાલી છે એ અલગ અલગ પણ હોય શકે છે એટલે સૌથી યોગ્ય જીવન શૈલી તો એજ છે કે તમને પુરતી ઊંઘ સારું સ્વાસ્થ્ય અને કાર્યક્ષમ જીવન આપે વાંધો નય સારું સારું ચાલો.
હા પછી વાત કરીએ.